હેલો.
હા સંભળાય છે મારો અવાજ?
હા આવે છે ને તમારો અવાજ. નમસ્કાર!
નમસ્કાર! ચલો આપડે એક આજે ગુજરાતીની અહ ગુજ અહ ગુજરાતા ગુજરાતી ઘરની પરંપરાઓ વિશે વાત કર
હા આ વિશે ઘણો રસપ્રદ છે
હા એટલા માટે દરેક ઘરની પોતાની કેટલીક પરંપરાઓ હોય છે ખબર છે ને
હા કેટલીક પરંપરાઓ વર્ષોથી ચાલતી આવે છે
હા અને આ પરંપરાઓ ઘરનું વાતાવરણ સુંદર પણ બનાવે છે
બિલકુલ સાચી વાત સાથે સાથે પરિવારને પણ નજીક લાવે છે
સવાર ની શરૂઆત ઘણી વખત પ્રાર્થના થી પણ થાય છે ને
હા એ તમે બિલકુલ સાચી વાત કહી ઘણા ઘરોમાં તો દીવો પ્રગટાવવામાં આવે છે
હ અને ઘરની સાફ સફાઈ પણ મહત્વ આપવામાં આવે છે ને એમાં પણ
હા અને સ્વચ્છ ઘર સુખ અને શાંતિ નું પ્રતિક માનવામાં આવે છે
હા રગોળી થી પણ ઘર વધુ સુંદર લાગે ને
હા ઘણા ઘરોમાં દરવાજા આગળ રંગોળી બનાવવામાં આવે છે
અને કેટલાક ઘરોમાં તો તોરણ પણ બાંધવામાં આવે ને
તોરણ શુભ માનવામાં આવે છે નહી એટલા માટે
હમ મહેમાન આવે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવે છે
તમારો અવાજ થોડો કટ થાય છે
હા મહેમાન આવે ત્યારે તેમને હસતા મોડે સ્વાગત કરવામાં આવે છે
હા આ પણ એક સુંદર પરંપરા છે
અને મહેમાન પાણી આપવાની રીત આજે પણ જોવા મળે છે ને
હા એ બહુ જૂની પ્રથા છે આપડી એ બહુ સારી છે પછી ચા કે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે
સાચી વાત છે અને વડીલોને માન આપવાનું ખુબ જ મહત્વ માનવામાં પણ આવે છે
હા અને તમને ખ્યાલ હશે નાના બાળકોને પણ આ વાત શીખવાડવામાં આવે જ છે
હા સાચી વાત કીધું તમે તહેવારમાં આખું ઘર સજાવામાં આવે છે ને
હલો
હા તહેવારમાં આખું ઘર સજાવા હ તહેવાર માં આખું ઘર સજાવવામાં આવે છે
હા અને દરેક સભ્ય તેમાં ભાગ પણ લે છે તમે જોયું હશે
હા સાચી વાત છે અને દિવાળી માં દિવાઓ પણ દિવાળીમાં દીવાઓ પણ પ્રગટાવામાં આવે છે
હા અને નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવે છે
અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની પરંપરા પણ જાણીતી છે
અને તમને ખ્યાલ છે આ દિવસે તો સૌ આનંદ થી સમય પસાર કરે છે
હા અને નવરાત્રીમાં ગરબાનું મહત્વ ઘણું વધી જાય ઘણું વધી ગયું હોય છે
હા અને લોકો પરંપરાગત વસ્ત્રો પહેરે છે
હ અને ઘરમાં ખાસ વાનગી બનાવવામાં આવે છે હલો
હેલો
હા ઘરમાં ખાસ વાનગીઓ બનાવવામાં પણ આવે છે ને હ ઘરમાં ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે
અને તમને ખ્યાલ હશે દરેક તહેવારની પોતાની ખાસ વાનગી હોય છે.
હા અને લગ્ન પ્રસંગોમાં પણ ઘણી પરંપરાઓ જોવા મળે છે.
અને દરેક બીજનું પોતાનું મહત્વ હોય છે.
અને સુુભ પ્રસંગે કંકુ અને ચોખાનો ઉપયોગ થાય છે. હા
હા અને સસ્તા નું પ્રતિક માનવામાં પણ આવે છે.
હા અને ઘણા ઘરોમાં સાંજે ખરીદીવો પણ કરવામાં આવે છે.
અહ તમને ખ્યાલ હશે ત્યારબાદ આપડે પ્રાર્થના પણ કરવામાં આવે છે.
હા અને બાળકોને સંસ્કાર શીખવાની પરંપરા પણ મહત્વની છે. હ
અને અત્યારે તો સારા શબ્દો બોલવાની ટેવ પાડવામાં આવે જ છે.
હ અને ભોજન પહેલા ભગવાન મરણ કરવામાં આવે છે.
હા અને પછી બધા સૌ સાથે બેસીને ભોજન લઈએ છે આપડે
અને સાથે સાથે જમવાનું જમવાવામાં પણ પ્રેમ ખુબ વધી જાય છે અને એકાગ્રતા પણ વધે ને સ
હા હા એ બિલકુલ સ અને પોતપોતાની વાતચીત પણ સારી રીતે થાય છે.
હા અને ઘરમાં વૃદ્ધો લોકોની સલાહ સાભળવામાં આવે છે.
હા અને તેમના અનુભવનું મહત્વ બો માનવામાં આવે છે.
અને કેટલાક ઘરોમાં તો ઉરવાની પણ પરંપરા હોય છે
તેનાથી તો ઘર બઉ જ હરિયાળું રહે છે.
અને તુલસી નું સ્થાન પણ ઘણા ઘરોમાં જોવા મળ્યા છે.
હા બિલકુલ સાચી વાત કહી તેની નિયમિત સંભાળ પણ રાખવામાં આવી છે.
અને ઘરમાં શાંતિ જળવાઈ રહે તે માટે સૌ પ્રયત્ન કરે છે.
બઉ સરસ વાત કરી સારા શબ્દો અને સારા વ્યવહાર પણ ખુબ જરૂરી છે.
સાથે સાથે પરંપરાઓ માત્ર રીત રિવાજી નથી.
હા એ તમે કહ્યું તે જીવન જીવનની સુંદર રીત પણ છે.
ને સાથે સાથે સમય બદલાય તો પણ ઘણી પરંપરાઓ પણ જીવત રહે છે.
અને નવી પેઢી પણ તેને જાણવાનો પ્રયત્ન કરે છે
અને પરંપરાઓ સમાજને જોડીને રાખે છે
હા અને એક પરિવાર તરીકે પણ એક રાખે છે
અને પરંપરાઓ આપણી સંસ્કૃતિને ઓળખ આપે
હા એટલે તો હવે હા હજુ ઘણી ઘણા ઘરોમાં દિવસની શરૂઆત શુભ શબ્દોથી પણ થાય છે.
હા હજી બીજી કેટલીક નવી પેઢી તે પરંપરાઓ વિશે આપડે વાત કરીએ કે હા હજુ ઘણી રસપ્રદ વાતો પણ બાકી જાય.
હા એટલે જ નહી ઘરમાં દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ રાખવાની તેઓ હોય છે.
ઘણા ઘરોમાં દિવસની શરૂઆત ધુર્ભ શબ્દોથી થાય
હલો.
હા તે ઘણા ઘરોમાં દિવસ ની સર અ ઘણા ઘરોમાં દિવસની શરૂઆત શુભ શબ્દોથી થાય છે.
તેનાથી સકારાત્મક વાતાવરણ બને છે.
હ એ સાચી વાત છે અને ઘરમાં દરેક વસ્તુ ને યોગ્ય જગ્યાએ રાખવાની ટેવ હોવી જોઈએ. હા
હા એટલે જ તો તેનાથી ઘર ગોઠવાયેલું રહે છે.
અને રસોડાને ખાસ મહત્વ આપવામાં આવે છે.
તમને ખ્યાલ છે રસોડાની સ્વચ્છતા પર ધ્યાન રાખવામાં આવી છે.
સાદું ભોજન બનાવવાની પરંપરા પણ ઘણી જગ્યા જોવા મળે છે.
હા કેટલાક કેટલાક ઘરોમાં ભોજન પીરસવાની પણ એક હ શ્રી કોચ
હા અને સૌને સમાન રીતે પીરાસવામાં આવે ને તો ભોજન નો આનંદ કંઈક ડબલ જ થ
હા તમેં બિલકુલ વાત સાચી કહી, ભોજન નો બગાડ ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
અને સાથે સાથે ખુબ જ સારી ટેવ પણ પડે ને છોકરાઓ બધા
હા. સાચી વાત પાણીનો યોગ્ય ઉપયોગ કરવાની સમજ પણ આપવામાં આવી છે.
હમ વીજળીની બિનજરૂરી ઉપયોગ પણ ટાળવામાં આવે.
તેનાથી બચત પણ થાય છે ને? હા અને ઘરમાં સૌ એકબીજા ને મદદ કરે છે.
સહકાર થી દરેક કામ સરળ પણ બની શકે છે.
શુભ પ્ર્સંગે મીઠાઈ વેચવાની પરંપરા છે.
સાથે સાથે ખુશી વેચવાનું પણ આ સુંદર માર્ગ હોય છે.
તમને ખ્યાલ છે તહેવાર પહેલા ઘરની સફાઈ કરવામાં આવે છે?
હા અને ઘર આખું ઘર નવા જેવું જ લાગે.
હા અને ઘણા ઘરોમાં તો નવા કપડા પહેરવાની રીત છે.
હ અને ઉત્સવ નો આનંદ વધારે છે ને
હમ્મ. અને ઘરમાં બાળકોને સારા સંસ્કાર પણ શીખવાડવામાં આવે છે.
સાથે સાથે વડીલોને માન રાખવાનું ખાસ કહેવામાં આવે છે અને એમની સાથે નમ્રતા થી વાત કરવાનું પણ શીખડવામાં આવે.
અને તમને ખ્યાલ હશે મીઠા શબ્દો સંબંધોને મજબૂત બનાવે છે.
હા એવું તો ખ્યાલ છે ને ઘણા ઘરોમાં પુસ્તક વાં ચવાની ટીવ પણ સારી હોય છે.
હા એટલે તેનાથી જ્ઞાનમાં પણ વધારો થાય છે છોકરાઓને.
વાર્તાઓ દ્વારા પણ સારા મૂલ્યો શીખવાડવામાં આવે છે.
હા અને બાળકોને આવી વાર્તાઓ ગમે છે.
અને રાત્રે પરિવાર સાથે થોડો સમય વિતાવવો જોઈએ.
હા અને વાતચીત થી સંબંધો વધુ સારા બને છે.
ને ઘરમાં શાંતિ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.
હા એ તમે સાચી વાત કરી ઝઘડા ટાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
અને ઘરના દરેક સભ્યોની જવાબદારી નક્કી કરવામાં આવે.
હા એટલે કામ એકદમ સરળ બની જાય છે.
એને કેટલાક ઘરોમાં તો છોડને રોજ પાણી પીવડાવવામાં આવે જેથી. ઘરનું વાતાવરણ એકદમ સ્વચ્છ અને સુંદર લાગે.
હા એ બહુ સરસ છે, પક્ષીઓ માટે પણ પાણી મૂકવાની પરંપરા અત્યારે જોવા મળે છે.
હ. જે પણ આપણે જેટલી વાત કરી. આ વિષય પર આપણેે જેટલી વાત કરીએ, એટલી ઓછી છે ફરી ચોક્કસ વાત કરી.
ઓકે. જરૂરથી.